હલો, કેમ છો? હા, બધું જ ખોવા જ રહ્યું છે.
હા, તો તમે જાણો છો તે પ્રમાણે હમણાં હાલમાં જોવા તમે હમણાં જમવામાં એટલી બધી વેરાયટીઓ થઈ ગઈ છે આપણા ગુજરાત માં, તમે જોઓ. તને ભારતમાં જ જુઓ ને તમે એટલી બધી જગ્યાએ, જે જમવાનું બધું સારી રીતે અને સ્વચ્છ રીતે બની રહ્યું છે, તેમાં એવી બધી બધી જે જમવાની વસ્તુઓ છે. ઢોકળાઓ છે ગુજરાતમાં, જે ઢોકળા છે, ફમણ છે, એ બધુ મા ઘણી બધી જગ્યાએ જે વસ્તુઓ ફેમસ છે. ત્યાં જમવાનું જે મજા આવે છે, તમે તમે જાવ છો, જેથી કરીને આપણને જે જગ્યાઓમાં આનંદ આવે છે અને જે વસ્તુ જાણવાનો આપણને જે મજા આવે છે એ વાત જ કંઈ અલગ છે. કારણ કે આપણાં ભારતમાં એટલી બધી જે વાનગીઓ વધી ગઈ છે. તે જમવાની જે મજાઓ છે, તેમાં જે ખમણ છે ઢોકળાઓ છે, પછી ઈદડા છે, અને જલેબી-ફાફડા છે, એવી બધી જ જગ્યા આપણને જમવાનું મજા આવે છે. તમે શું
તમારી તમારી વાત સાચી છે. ગુજરાત ને ઘણા પ્રકારને ખાવાનું મળે છે. અને તે ખુબ જ પૌષ્ટિક હોય છે. પણ આજના યુ યુવાના લોકો બધા એક ખવાનું ખાતા નથી. અને ગમે તેવા વ્યસન એવા કરે છે, અને જેના કારણે ખુબ જરૂરી છે કે આપણે પણ એવા એવા એવા પ્રકારના જેમ કે ગુજરાત માં ઢોકળા ફાફડા જલેબી રસમલાઈ એવું બધું ખુબ જ સારું હા ખુબ જ સારો એ વાનગી મળે છે અને જેના કારણે આપણે પણ એવું કરવું જોઈએ કે આપણે ખુબજ સારું એવી ખાવાનું મળ ખાવા જોઈએ. જેમ કે સુરતમાં સુરતમાં લોચો ખુબ જ ફેમસ છે જે આપણે બાર કોમર્સ માં જીત્યા હતા તેને તરે ખવડાવ્યો હતો લોચો અને તેને પહેલી વાર ખાતો હતો. અને તે ખુબ જરી ખા સારો લાગેલો હતો. એટલે સુરતમાં લોચો તો ખુબ જ સારા હોય છે અને ઘણા પ્રકારની વાનગી ઓ
હા તમારી વાત એકદમ બરાબર છે કે જે ભારતની ઘણી બધી એવી જગ્યા છે જે એકદમ સારું જમવાનું અને જે જગ્યાએ સારું વસ્તુ છે તે પણ આપણને મળે છે. થી કરીને આપણને ઘણી બધી એવી વેરાયટીઓ છે. કે જ્યાં આપણને જોઈને જમવાની અને પણ એ જે જમીએ છે તેને જોવાની મજાઓ કઈ અલગ જ હોય છે. પરંતુ જે લોકો હમણાં હાથમાં જે ખાવાનું પસંદ કરી રહ્યા છે જે ફાસ્ટ ફૂડ છે તે પણ સારું છે પણ એટલું પણ સારું નથી કે જે આપણા હેલ્થને અસર કરી શકે છે પરંતુ લોકો એ વાત ને સમજતા નથી અને ગમે તે વસ્તુઓ ખાઈ લે છે પરંતુ હમણાં હાલમાં ભારતમાં પણ એ બધી વાનગીઓ બની રહી છે જે ઘણી બધી પૌષ્ટિક અને સારી પણ છે જેથી ખાવાથી આપણને એટલી બધી તકલીફો થતી નથી. પરંતુ ઘણા બધા એવા બધી વ્યક્તિઓ છે જેમ કે ચાાઈનીઝ છે નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન થી માંડીને એવી બધી ઘણી જગ્યા પ્લેસ છે આપણને સારું ખાવાનું મળે છે. પણ જેથી કરીને આપણે જે વ્યક્તિઓ વખતે ખાવું જોઈએ તે વ્યક્તિ એટલું સારી રીતે ગણી શકતા નથી અને ઘણું બધું કાપી નથી. અને ઘણી બધી જગ્યા ખાય છે તમે શું કેવું છો?
તમારી પાસા છે ગુજરાત માં ઘણા પ્રકારની ખાવાની મળે છે અને રાજસ્થાન માં પેલો લીટી ચોખા કે એવું મળે છે. અને તે ખુબ જ સારી વાનગી છે અને કાશ્મીર માં ખાવા મળે છે. અને કાજુ બધા મળે છે અને તે તેવા પ્રકાર બધાનું ખાવાનું ખાવા છે પણ આજના નવ જવાનીયા લોકો સિગરેટ અને દારૂમાં ખુબ જ પેલું કરે છે. ખુબ જ જરૂરી છે કે આપણે એવા પ્રકારના ખાવા નું ખાવા જોઈએ. અને પૌષ્ટિક પૌષ્ટિક ખાવાનું ખાવા છે અને મેં પણ એવા એવું સલાહ પૂછું કે તે એવું ખાવાનું થાય અને ઘણા પ્રકારના જેમ કે પંજાબમાં પંજાબ ખાવાનું સારું મળે છે એમ કે પરોઠા માંડી ને, લચ્છી થી માંડીને અ અને ઘણા પ્રકારનું ઘણા પ્રકારના ખાવાનું મળે છે અને તે ખુબ જ જરૂરી છે અને આપણે તેવું પ્રકાર નું ખાવાનું જોઈએ ખાવા જોઈએ અને તે ખુબ જ જરૂરી છે.
હા તમારી વાત એકદમ બરાબર છે કે આપણે હવે પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ કે જે થી કરીને આપણને જે આપણે ભોજન કરીએ છીએ તેમાં આપણને એટલું બધું સદ્ઉપયોગ થાય છે અને ઘણી વાર ઉપયોગ વડે જગ્યાએ આપણા આપણી વચ વ્યક્તિઓને અને ઘણી બધી જગ્યાએ જે ખાવાની વસ્તુઓ છે રાજા રાણીના વડાપાવ છે પછી બોમ્બે વડા પાવ છે પછી મુંબઈમાં જે વડાપાવ નો એટલો બધો ક્રેઝ છે જે ઘણા બધા અશોક વડાપાવ છે મુંબઈમાં જે અશોક વડાપ આવેલું છે. એવા ઘણા બધા છે પ્લેસો આવેલી છે જે્યાં એટલું બધું સારું ખાવાનું મળે છે. અમદાવાદ ની ચૂરી ચોપાટી લઈ લો પછી ગાડી બધીવી જગ્યા છે જ્યાં એટલી બધી સારી વાનગીઓ આપણને જાણવાવામાં મળી જાય છે કે તેનો રસ આપણો અંદર અસીી જાય છે. જેથી કરીને આપણે જેટલું જમવાનું સરળ રીતે ખાઈએ એટલુ આપણા હેલ્થ માટે પણ સાર રહેશે પરંતુ જે હમણાં જમવાની વાનગીઓમાં જે ડાંગમાં છે નાગલી ના રોટલા છે પછી સાદું અને સ્વચ્છ ભોજન છે પડશે નાગલી ના અને કાંદા બટાકા નું શાક રીંગણ બટાકાનું શાક એવા પણ ઘણા બધા શાકો છે ને નેચરલી બને છે તે સારું તમે શું કેવુ છો
હ કેમ કે હમણાં ગુજરાતમાં જેમ કે આપણને પરાઠા થી માંડી ને થેપલા થેપલા ખુબ જ ફેમસ છે અને ખાખરા એ ગુજરાતમાં ખુબ જ ફેમસ છે. અને ગુજરાતીઓ નો ફેમસ ખાવાનો હવારના પોર માં ચા હાથે ખાખરા અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે ખાખરા ખાવું જોઈએ અને ચાય સાથે ખાખરા એ ચાય આસામની ખુબ જ ફેમસ છે અને તે પીવાની ખુબ જ મજા આવે છે આપણે અહિયાં તે ચાય બની કોફી થી માંડીને અન્ય ઘણા પ્રકારના વાનગીઓ આપણને જોવા મળે છે. અને તે ખુબ જ જરૂરી છે કે આપણે ઘણા પ્રકારનું ખાવાનું ખાવું જોઇએ અને તે ગુજરાત નું ખાવાનું ખુબ જ પૌષ્ટિક અને આહાર યુક્ત હોય છે અને જેના કારણે લોકો સારા એવા હમ કરે છે અને તે ખુબ જ જરૂરી છે કે આપણે તે ખાવાનું ખાવુ જોઈએ જેમ કે ગુજરાતમાં ઘણા પ્રકારની વાનગીઓ મળે છે. જે જે કે વલસાડના કેસર કેરીનો રસ ખુબ જ ફેમસ છે અને જેના કારણે એ ખુબ જ સારું લાગે છે.
તમારી વાત એકદમ બરાબર છે. કે આપણે જે વલસાડમાં જે કિંગ વડાપાઉ આવેલું છે. પછી રાજા રાણી વડાપાઉ આવેલુ છે. તે એકદમ ફેમસ છે તેની પાઉભાજીથી માંડીને આપણા જોઈ બોમ્બે ચોપાટી થઈ એ પછી તિથલ પર જે બધી દુકાનો આવેલી છે. વલસાડ ત્યાં ના ઘણા બધા એવી બધી વાગીઓ છે જે ઘણી બધી ફેમસ છે અને ત્યાં જઈને ખાવાની કઈ અલગ જ મજા આવે છે. અને ઘણા બધા ટુરિસ્ટો ત્યાં ફરવા આવે છે અને ત્યાંની જે વાનગીઓ છે તેનો રસ લેવા માટે ઘણા બધા લોકો આવે છે તે આપણા માટે અને તે લોકો માટે ઘણું સારું કહેવાય છે વધુ વધુ તે જોતા જોતા ખાય છે અને ખાવા માટે હમણાં હાલમાં જે આપણા પાસે એટલી બધી વેરાયટી થઈ ગઈ છે ખમણ છે ઢોકળા છે પાઉભાજી છે ચાઇનીઝ છે ઇડલી ઢોસા છે ઢોસામાં પણ તમે જોયું હશે તે પ્રમાણે હવે વીસ પ્રકારની વેરાયટીઓ થઈ ગઈ છે ચીઝ ઢોસા પનીર ઢોસા પછી તે ઘણી બધી એવી ઇડલીઓ છે જેમાં ઘણી બધી એવી બધી ભૂસાઓની વેરાયટીમાં બધી વસ્તુઓ આવી ગઈ છે તેમાં ઘણી બધી એવી વસ્તુ જે ખાવા લાયકમાં મજા આવે છે.
હા
જેથી કરીને આપણને ઘણો બધી મજા આવે છે તમે શું કેવું છો
અને તે ખુબ જ જરૂરી હા તમારી વાત સાચી છે. એ ઘણા પ્રકારના ગુજરાતમાં ખાવાનું છે અને ભારતમાં પણ જેમ કે હૈદરાબદ ની બિરિયાની ખુબ જ ફેમસ છે અને લોકો ત્યાં ઘણા બિરિયાની ખાવા જાય છે. અને અમારે અહીં હડગામ માં પણ બિરિયાની ખુબ જ સારી મળે છે. અને તેના કારણે આપણને ખાવાની અને પીવાની ખુબ જ મજા આવે છે. અને તે ખુબ જ જરૂરી છે. કે આપણે એવા પ્રકારનું ખાવાનું ખાવા જોઈએ અને તે પૌષ્ટિક આહાર હોય છે. ગુજરાતની રસપુરી અને સેવ ટામેટોનું શાક એ ખુબ જ ફેમસ છે અને તે મને સેવ ટામેટો નું શાક તેથી ખુબ જ ભાવે છે અને જેના કારણે આપ આપને ખુબ જ ફાયદો થાય છે જો આપણે પણ એવા પ્રકારનું ખાવાનું ખાશું તો આપણે પણ ખુશ રહેશું આપણે હેલ્ધી ફૂડ ખાવું જેમકે નટસ અને અન્ય ઈનગ્રીડિયન્સ આપણે ખાશું તો આપણને ખુબ જ સારું લાગશે અને જેના કારણે આપણને ખુબ જ જરૂરી છે કે આપણે ઘણા પ્રકારના ખાવાનું ખાવો જોઈએ. પીવું જોઈએ જેમ કે આ ખૂબ હા. હા.
તમારી વાત એકદમ બરાબર છે કે આપણે એવું તો ખાવાનું ખાવું જોઈએ કે જેથી કરી ને હે ની સેહત પર કઈ અસર ના પડે અને આપણે એ બધ જે રસ પૂરી છે પછી એ ઘણી જાતની વસ્તુઓ છે જે આપણે એકદમ સરળતાથી ખાઈ શકીએ છીએ કોઈ ઉગડું કરતા નથી બાર જે વધારે પૂરતું ભારે ખાવાનું હોય છે તે વધુતા પ્રેફર કરે છે પરંતુ જે હમણાં હાલમાં જે આપણને શરીરને જે સારી રીતે બચી વળે તે પ્રકારનું આપણે ભોજન કરીએ આપણા માટે ઘણું સારું ગણાય છે કારણ કે જે કારણે આપણે જે પૂજન કરીએ છેએ તેમાં આપણને જે રસ મળે છે તેના કારણે આપણને સ્વાસ્થ્યમાં એકદમ સરળતાથી જી શકે છે અને સ્વાસ્થ્ય ને એટલી બધી તકલીફો મળતી નથી પરંતુ જે કાર્યમાં પણ આપણને તકલીફો પડી રહી છે તેથી આપણે પણ તે સ્વાસ્થ્ વિચારીને આપણે જો કાર્ય કરીએ તો આપણુ ઘણું બધું સારું કેહેવાય ને આપણે જમવામાં એટલી કાજી રાખીએ એ આપણે સારું અને સ્વસ્થ ભોજન જમએ તે આપણા અને આપણા હેલ્થમાં ઘણું સારું કે તેથી કરીને આપણે એવું ભોજન પસંદ કરવું જોઈએ કે જે આપણા હેલ્થ માટે
હા તમારી વાત સાચી છે અમારે અહંયા પણ ઘણા પ્રકારનું ખાવાનું બનાવવામાં આવે છે જેમ કે ફિશ રાઈસ અને અન્ય ઘણા પ્રકારનું ખાવા નુએ તે ખુબ જ સારું લાગે છે અને તે ખાવાની ખુબ જ મજા આવે છે અને જેમ કે અમારા ત્યાં ઢોકળા બનાવવામાં આવે ઈડલી બનાવવામાં આવે અને ઘણા પ્રકારની વાનગીઓ છે મને સંભાળ ખુબ જ ભાવે છે સાઉથ
સાઉથ ઇન્ડિયન ખાવાનું મન ખુબ જ ભાવે છે અને જેના કારણે તે ખુબ જ સારું લાગે છે અમારે એક ભાઈ એમ કીધું કે અમારે ત્યાં વડા બન્યા હતા પણ તેઓ બાંધી નથી લાવ્યા અને તે ખુબ જ જરૂરી છે અને અમને ખાહવાનું મન થઈ ગયો હો કે વડા એને ટ્રાય કર્યા અને તેના પાત્રા સાથેના રવા ખાધા અને એ ખૂબ જ જરૂરી છે અને તે તે ખાવાનું ખાવા જોઈએ જો ગુજરાતમાં ઘણા પ્રકારના વાનગીઓ મળે છે. આ ગુજરાતની થાળી એ ખુબ જ સારી છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે
હ તમારી વાત એકદમ બરાબર છે કે હણા ઘણા બધા રેસ્ટોરન્ટમાં તમે જોયું હશે તે પણ એટલી બધી થાળી ના બધા ઓપ્શન થઈ ગયા છે. અને પંજાબી થાળી ગુજરાતી થાળી કાઠિયાવાડથાળીળ એ બધી- ઘણી બધી થાળીઓ છે જેમાં એટલી બધી વેરાયટીઓ થઈ ગઈ છે જેથી પણ જે વિચારી તે પ્રમાણે આપણે જેટલું સરળતાથી કરી શકીએ તેટલું આપણા માટે સારું કહેવાય પરંતુ જે હાલમાં તમે કીધું તે પ્રમાણે આપણે જે પ્રમાણે જે આપણું કરીયે છે ખાવાનું જમીએ છે તેમાં જ એટલી સરળતાથી આપણે જમએ કેટલું આપણા માટે પણ સારું પરંતુ જે હમણાં આપણા હાલના જે છોકરાઓ તમે કીધું છે સાઉથ ઇન્ડિયન ના છે ઢોસાઓ છે તેના જે સંભવારો આવે છે તે ખાવાની કઈ અલગ જ મજા હોય છે તે ફક્ત બધા ઘણા બધા લોકો તેબધું સારું એકદમ હેલ્વસ્તુ નાખલી રોટલા છે પછી જુવાર ના રોટલા બાજરા ના રોટલા એ બધું નેચરલી જે સેવ ટમાટરનું શાક છે ને એવ બધી વસ્તુઓ છે. આપણે ખાવી જોઈએ કે જેથી કરીને આપણને પણ તે સ્વાસ્થ્યમાં એકદમ સરળતા પડી શકે ત
હા તમે કીધું તેમ ખુબ જ સારું છે અને જેમાં આપણે ખુબ જ હેલ્ધી ખાવાનું છે. અને ગુજરાત માં ઘણા પ્રકારની વાનગીઓ મળે છે જેમ કે હમણાં ચોમાસાની સિઝનમાં આડી મળશે અને તે ખુબ જ ખાવાની સારું લાગશે અને અને ખુબ જ જરૂરી છે જો આપણે પણ એવા પ્રકારનું ખાવાનું જેમકે રાજ જેમ કે આપણે ઘણા પ્રકારના ખાવાનું છે જેમ કે વાલની દાળ થી માંડીને અન્ય ઘણા પ્રકારના આદિવાસી ખાવાનું મળે છે જુવારના રોટલા હાથના બાજરીના રોટલા હાથના અને ઘણા પ્રકારનું અને ચાઇનીઝ ખાવાનું પણ અમાને ખુબ જ મળે છે જેમ કે મોમોઝ મન તો ખુબ જ ભાવે છે. અને મોમજ ખાની ખુબ જ મજા પણ આવે છે. અને અમારા અં ધરમપુર વિ વિસ્તાર છે તે મોમોઝ ત્યાંને ખુબ પ્રખ્યાત શે અને તે ખુબ જ જરૂરી શે કે આપણે ત્યાં મોમોઝ ખાવાની ખુબ જ મજા આવે છે- -
હા તમારી વાત એકદમ બરાબર છે કે આપણે મોમોસ તમે કીધું તે - ખાધા તે આપણા માટે ઘણું બધું સારું છે.